હલો.
હાલો કેમ છો બધા મજામાં ને.
બસ મજામાંત મારો અવાજ આવી રહ્યો છે તમને.
હા આવી રહ્યો છે.
શું ચાલી રહ્યું છે તમારા ગામમાં વરસાદને એવી કઈ સ્થિતિ છે કે નથી. અમારે અહિયા તો એટલો બધો વરસાદ આવે કે મારે શું કેવું આજે તો. હું ચાર વાગ્યાનો જાગતો છું ચાર વાગ્યા થી જ વરસાદ આવવાનો જ શરૂ થઈ ગયો છે. અને હાલની સ્થિતિ પ્રમાણે હજુ બાર વાગે આવ્યા છે પરંતુ હજુ. વરસાદ થાંભ્યો નથી હજુ પણ આવ્યા જ ફરે છે વરસાદ આવો જ વરસાદ આવતો રહે. કે ગ. જોવા મળને જ. રોકવાનું. એ લોકોને પણ ધરુ રોપવામાં મદદરૂપ થશે જેથી.
આવે એના માટે આપડણે. ખુબ મેં તો આનંદ મંગલ છું અને હું તો હમણાં જઈ રહ્યો છું કઈક ખાવાવ. વરસાદની સીઝન માં ઘણું બધું ખાવાનું મળે છે અને ગરમ ગરમ ખાવાની વસ્તુ. તો ખાવા દઈએ એમાં તમારું શું માનવું તમારે ત્યાં વરસાદ આવી રહ્યો છે કે નથી આવી રહ્યો તમે. હવે તો રૂપિું છે કે નહી.
હા અમે. વત રોપ્યું છે કે આ હમણાં વાત ખુબ જ સારું પણ લાગ છે આમાં લીલા છમ. આ વાદો વાદોડ. એ ઘેરાયેલું અમારું ગામ છે હમણાં કે અમે ડુંગર વિસ્તાર માં રહીએ છીએ એટલે. ત્યાં વરસાદ અમને ખુબ જ જરૂરી લાગે છે. એ ખુબ જરૂરી અમારે અહિયાં લીલી છેમ હરિયાળી છે જાડવા પણ ખીલી ઉઠ્યા છે. અને જેના કારણે ખુબ સારું પણ છે અને તે. અમને ખુબ જ આનંદ પણ આવે છે કે ત્યાં અ એવું છે. અને જેના લીધે એ ખુબ જ. સારું લાગે છે ભાત રોપેલું છે કાદો પાડવાના છે અમે થોડીક વાર માં. અને પછી અમે રોપણી રોપશું. અને તેમાં અમારા ડાંગરનો પાક થશે અને ખુબ જ સારો એવો પાક થશે. અને ઘણા પ્રકારના અમે. બીજું ઉપર કે ચોમાસામાં સોળના વેલા એટલે વેલા વેલા વાળા. પાકો ખુબ જ થાય છે જેમકે અમે કંટોલા રોપીએ છીએ અને એમાં ઈન્કમ પણ સારી આવે છે. તે બે પાંચ હજાર રૂપિયા મોણ ને એવા પણ જાય છે એ તે ખુબજ. તમે એવ પ્રકારના પાક રોપો.
હા હું તો હ ડાંગર ની જ ખેતી કરું છું. પરંતુ આ વખત મારો એ વિચાર છે કે હું સાથે સાથે મરચાની પણ સ્થિતિ કરું. કારણ એજ છે કે મરચામાં વધારે પડતું પ્રોફિટ રહે છે. અને મરચા માં આપણેે મહેનત કરવી પડે છે પરંતુ. આપડણે બીજા બધા પાકો કરતા તો ઓછી જ કરવી પડે છે અને મરચાનો પાક એટલો સહેલો છે. એ તમારે શું કેવું એમાં વધારે પાણી પણ નહી જોયતું. અને આપડે જે દવાનો ન એ છંટકાવ કરવો પડે છે એટલું જ. જે પણ કીટણુને એવા લાગી ન જાય એના માટે બાકીી એમ તો બીજી બધી. અ ખર્ચા નથી બસ ખાલી તોડાવવાના લઈ જવાના માર્કેટમાં એ ખચા છે ને આપણેે અહીંથી તો મરજા ક્યાં ક્યાં લગી જાય છે અમેરિકા જાય છે લંડન જાય છે કેનેડા અનેને એવા બધા ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે હું મારી જ વાત કરું અહી માર્કેટ છે હું માર્કેટમાં જ કામ કરું છું એક તો માર્કેટમાં હું મે મરચા મારા ઇમ્પોર્ટ કરાવું છું મુંબઈ પ દિલ્હી ઇમ્પોર્ટ કરાવું છું પછી કેનેડા પણ ગય છે મરચાંને એમ અમેરિકા પણ ગયા છે, તમારું શું માનવું એમાં?
હા આપડે ખુબ સારું છે કે ઘણા પ્રકાર મચ્ચારો પણ અમાં પણ મરચા રોપીયે જીએ અને તેમાં ઈન્કમ ખુબ જ સારી આવે છે બે ત્રણ વીઘા માંને એવાજ તે સારો પ્રોફિટ આપી દે છે અને તે વરસનું થઈ જાય છે. આપે ચાર મહિના જો લગા તાર મહેનત કરશું તો આપણે અ બે ત્રણ વર્ષ નું પણ કરી લઈએ એક જ વાર માં. અને તે મજા લંડન, અમેરિકાથી માંડીને ઘણા બધા અ જાય છે કે કે આપણા વિસ્તારમાં મરચાંની ખેતી અને અમે થોડો ઘણો કેરીનો પાક પણ કરીએ છીએ અને તે તેમાં પણ ઇન્કમ સારી છે અને ખુબજ સારું છે ખેતી પણ ખુબ જ સારી થાય છે અને તમે કીધું મરચામાં હમ્મ બચામાં આપડે દવા પણ બહુ છાવા પડે અને ઈન્કમ પણ સારી છે અને એવા પ્રકારની ખેતી કરવી જોઈએ અને ચોમાસા ઋતુમાં અમે અમે ઘણી બધી જગ્યાએ ફરવા પડ જાય છે જેમ કે અમારે અહીંયા આ વિલસલ હિલ છે, મોટી કોરવડ છે અને મહારાષ્ટ્રમાં હરિહર પોર્ટસ ને એવા એવા ઘણા જગ્યાએ ફરવા પણ જાય છે. તમે કેથે જાઓ છો?
હા હું બધ ઘણી બધી જગ્યા ફરવાની ગયો છુ. અને અને આમ વિચારુ છે આપ ગમે. કારણ કે ત્યાંની જે ફરિયાળી આવે છે એ આપડે સિટીઓ અને ગામડાઓ કરતા તો પણ વધારે જ હોય છે તે હરિયાલી એટલે જેથી મને તે સાડ જવાનું વધારે ગમે. અને સમજ કીધું તો હું મારે તો કામ ને નથી કર એટલે હું તો ચાલતો ચાલતો પણ જઈ આવ પરંતુ હમણાં વરસાદ એટલો છે કે મારે શું કેને વરસાદ આજ અમણાં ત્રણ દિવસ થી ભરી ગયા છે અને આજુ પણ ગયા ચોવીસ કલાક ની વરસાદ આવતો રહે છે, આજે તો હું સવાર ચાર વાગાનો છે તો આજુ ન છે મારે હમણા ચાર વાગે જીમમાં જવાનું છે બરાબર હુ જીમમાં પણ જઈ શકતો નથી. કારણ કે એટલો બધો વરસાદ આવે કે મારે હું તમને કીધું તમારે ત્યાં કેવો ચાલતો વરસાદ તમને કીધું કે તમે આ બધી ખેતી કરો છો તો એની ઈન્કમ કેટલી થાય છે? મને શું જણાવજો ને.
હા તમે કીધું તેમ એ છે સાચી વાત છે કે આ તમે કીધે વરસાદ નું પ્રમાણ ખુબ જ વડી માત્રામાં છે અને ખેતીથી સારી એવી ઇન્કમ થાય છે કે કોઈ પણ આપણને વરષ બે વર્સને એવી ઈન્કમ ચાલી રહે છે અને મજા પાક એ ખુબ જ જરૂરી છે, ડાંગરના પાક પણ તે ગાયને ખવડાવવામાં ઘરે ખુબ ઘણી એવી ગાયો છે અને તેને ખવડાવવામાં અમને ડાંગરનો પાક ખુબ જ સારો પડે છે. કેમ કે તેના પુરેટિયા એ ખુબ જ મોંઘા આવે છે અને તે વિચારતા લેવા પોતાને એટલે અમે ભા પણ વાતને એવું કરી અને તેના લીધે ઇન્કમ સારી પણ આવે છે અને એ ખુબ જ જરૂરી છે અને આપણે ઘણા પ્રકારના બિઝનેસ કે અન્ય પ્રકારની વસ્તુઓ ખરી ચોમાસામાં જેમ કે ખાવાની વસ્તુઓ ખુબ જ મલે તે સમોસા મને મંચુરિયન એવું ખુબ જ ભાવે ચાઇનીઝ વસ્તુ ખુબ જ સારું હોય વધારે ભાવે છે. અ અને ગરમ વસ્તુ ખાવાની ખુબ જ મજા પણ આવે છે. તમને કયું ગમે ખાવાનુ?
હમણાં તો ચોમાસાની સિઝન ચાલી રહી છે. એકદમ કઈ ખાવાનુ ગમે અને ચોમાસાની સિઝન આવે એટલે તેની સાથે આપરી પરંપરાગત ચાલતી આવતી ખારી જેના તમારે મશરૂમ એ. અ બસ્સો રૂપિયાની અઢીસોને એવી બધી વેચાય છે એનો ભાવ સૌથી ઉ ચો હોય છે, તે અમારા ગામમાં લાગી રહી છે. વરસાદ આયવો છે, એટલે આગળ જતા એ વધારે લાગશે તો એ ખાવાની મજા આવે છે, એની સાથે સાથે મકાઈ અને ભજીયા ભજીયા સાથે ખાય છે, એવી બધી વસ્તુઓ જો મળી જાય તો આનંદ આવી જાય એ એટલા માટે હું આવી બધી વસ્તુ ખાવાનું પ્રિફર કરું છું પરંતુ તમે જણાવ્યું નહી તમને જે ખેતી કરો છો તમે તેનાથી તમને કેટલી બધી ઈન્કમ થાય છે, એ તમે જણાવ્યું નથી એથી હુ આગળ મલ ચાની ખેતી કરવાનો છું તો મને ખબર પડે છે, મારે કરવું જોઈએ કે નઈ કરવું જોઈએ
તમારું શું માનવું એમાં?
હા, તમે કીધું તેમ તમારે ખેતી કરવી ખૂબ જ જરૂરી છે. અને જેના લીધે એ એ ખૂબ સારો બિઝનેસ પણ છે, અને તેના લીધે આપણને ઘણી પ્રકારની અન્ય વસ્તુ આપણે મળી શકી છે. આપણે ખેતીના સાથે નોકરી પણ થોડી ઘણી કરવી જોઈએ અને તેથી ઇન્કમ આવે એટલે ખેતીમાં રાખી શક કીયે એટલે તમે તેવા પ્રકારનુ કરવો જોઈએ અને તે ખુબ જ જરૂરી છે. હ, આપણે ચોમાસાની ઋતુમાં ઘણી બધી સ્થળો જોયા છે, જે કે હમણાં લીલા છમ અ થઈ ગયા છે, જેમકે વિલસન હિલે હમણાં જ ગયો હતો અને તેમાં લીલા છમ અ વાદળોથી ઘેરાયેલું હોય ખુબ જ અ સારું લાગે છે, ઘણા સારા ફોટા પણ આવે છે. અને અમારો વિસ્તાર પણ એમ લીલો છમ થઈ ગયો છે, અને ત્યાં રોડ પણ બધા ધોવાઈ ગયા છે, ઝાડવા પણ બધા અ સારા થેઈ ગયા છે, અને જેને પાણી ન મલતું હતું તે પણ અમણાં તે એકદમ શુદ્ધ અને ચોખ્ખા થઈ ગયા છે, અને જેના કારણે ઘણા બધા પેલું પણ થાય છે, કે દ્રશ્યો સારા જોઈ શકાય છે. ચોમાસામાં ખેતી પણ સારી થાય છે, વેલાવાળા છોડ પણ સારા થાય છે.
આ સાચી વાત છે, એમ તો હું પણ ફરવા ગયો હતો પરંતુ હું તો ફોર વીલ લઈને ગયો હતો તમે તો શું લઈને ગયા ટુ વીલ લઈને ગયા કે ફોર વીલ લઈને ગયા એમ જોવા જાય તો ફોર વીલ લઈને જાવ તો વધુ સારું પડે પરંતુ અમુક અમુક જગ્યા ફોર વીલ ન કામ આવે એટલા માટે આપડે ટુ વિલર જ પ્રેફર કરીએ અને ટુ વીલથી ટ્રાફિક પણ ના થાય જેથી આપણે સરાસર અને ફટાફટ આપણે નીકળી શકીએ કોઈ ગેપ હોય કે ગમે ત્યાંથી ઓફલોડિંગ કરવું હોય તો પણ ટુ વિલમાં આપણે કરી શકીએ ફોરવિલમાં તમારી પાસે લિમિટેડ હોય છે, અમુક જ ફોર વીલ બન્યુ છે. પાક છે, જીમની છે. જીપ છે, જે પછી એક્સ્યુવીમાં આવી જાય છે, ફોર્ચ્યુનર છે. લેજેન્ડર છે, એ બધી કારોજ તે ઓપલોડિંગ માટે ઉપયોગી બને છે, અને બીજી કે ટોયોટાની હાયલાકસ આવે છે. એ ઓફરોડિંગ કિંગ ગણવામાં આવે છે, તે ગાડી ખૂબજ કામ આવે છે, ઓફલોડિંગમાં એટલે જેથી કરીને હું ટુ વીલ લઈને જ ગયો હતો હું પણ સાપુતારા ગયો હતો પછી. દીવતાાસ ગયો હતો એ સાઈડ હું મહારાષ્ટ્રમાં જ વધારે પડતો ગયો હતો એટલે મને મજા આવી મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર એટલે એક નંબર ગામ કહેવામાં આવે છે. તમાર શું માનવું?
હા મારે પણ મહારાષ્ટ્રમાં હરિહર પોર્ટ એ માંડીને ઘણા બધા સ્થળો આવેલા છે તે ખુબ જ સારા લાગે છે અને તે ખુબ જ સુંદર અને ચોમાસાના ઋતુમાં એક નંબર આહવા ડાંગ પણ આપણું કમ નથી. આહવા ડાંગ પણ એક નંબર છે અને જ્યાં અ પબ્લિક વિસ્તાર ચોમાસામાં ખુબ જ વધી જાય છે અને તેના કારણે બ ત્યારે વેચાણ પણ ખુબ જ વધી જાય છે. અને તે ખુબ જ સારું લાગે છે કે ત્યાં પબ્લિક વધારે જાય તે ત્યાંના ત્યાંનો પેલું પેલું વધારા આવે અને ખૂબ જરૂરી છે કે ત્યાંને વસ્તીઓ આગળ આવે અને આદિવાસીઓ આગળ આવે અને એને ખુબ જ ત્યારા ત્યાંનું ખાવાનું પણ ખુબ જ સન સારું લાગે છે. અને મહારાષ્ટ્ર ન મહારાષ્ટ્રમાં લોકેશન ખુબ જ સારી આવે છે. ત્યાં ફોટા ને એવું ખુબ જ સારા પડાય છે અને તે ખુબ જ જરૂરી છે કે આપણે તેવા પ્ર ન ફરવા જવું જોઈએ અને તે ખૂબ જરૂરી છે.
હા સાચી વાત છે આપડે ફરવા જવું ઍ આપડે સારું જ ગણાય છે એટલે આપડણે ફરતા રહેવું જોઈએ એને હળી મળળીને બધા આપડે ફરવું જોઈએ. આપડણે એકલા ફરવાની ન મજ આવે પરંતુ આપડણે ઘણા બધા લોકો સાથે ગયા હોય જેમ કે આપણું ફેમિલી જેમ ફ્રેન્ડ છે એ બધા લોકો આપડે સાથે ગયા હોય તો આપણને ફરવાની પણ મજા આવે. અને બીજી બધું એ વસ્તુ કે નવી નવી વસ્તુ વાનગીઓને અને એને ટ્રાય કરવાની પણ આપણને ઘણી બધી મજા આવે છે જેથી આપણે આવું બધું થોડું ઘણું નાની મોટી નાની મોટી એક્ટિવિટીસ કરતી રહેવી જોઈએ. અને વરસાદની સિઝન ચાલી જ રહી છે તો પહેલા વરસાદમાં આપણે એકના વરસાદના પાણી થી સ્નાન પણ કરી લેવું જોઈએ જેથી આપણા શરીરમાં રોગ જે હોય તે નીકળી જાય જેમ કે તમે જાણો છો ચામડીના રોગો છે ને એ બધા રોગો છે. આપડા વરસાદમાં સ્નાન કરવાથી અથવા દરિયા સ્નાન કરવાથી નીકળી જાય છે. પરંતુ હવેના લોકો દરિયા સ્નાન કરવા જાતા નથી જેથી આપણે વરસાદમાં ના પાણીમાં જ સ્નાન કરી લેવું જોઈએ તેથી આપણને રોગ પણ હોય તે બધા રોગ પણ નો નાશ થઈ જાય અને આપણે સુરક્ષિત રીતે રહી શકીએ અને આપણા આગળ નું જીવન પણ સુરક્ષિત રીતે વિતાવી શકે. તેથી આપડે આવું બધું કરતા રહેવું જોઈએ અને મેં તો એ જ વાનું કે આપડે સાપુતારા જઈએ તો ત્યાંને મેગી છે, એ અમુક બીજી બધી વસ્તુઓ છે તે આપણે ખાવી જોઈએ. અને મકાઈ તો ખાસ ક જો ચોમાસાનીઋતુમાં મકાઈ નહી ખાવ તો તમે બીજું શું ખાવ. તમારું શું માનવું એમાં?
હા માર પણ એજ માનવ છે કે આપડે ચોમાસા ના ઋતુમાં મકાઈને એવું ખાવું જોઈએ. અને મકાઈ ખુબ જ સારી પણ લાગે છે અને ઘણા પ્રકારના ભજીયાથી માણીને આ ચાઇનીઝ વસ્તુઓ પણ ખુબ જ સારી લાગે છે. એ ખાવાના ચોમાસામાં અમને ખુબજ મજા પણ આવે છે. અને ગરમ ગરમ ખાવાની ખુબ જ મજા આવે છે. અને ગુજરાતી ખાવાનો તો એક નંબર હોય જ હોય છે અને તેને તે ખાવાની ખુબ જ મજા પણ આવે છે અને તે ખાવી જ જોઈએ અને આપણે ઘણા પ્રકારે ફરવું પણ જોઈએ સાથે મળીને પણ અને તે ખૂબ જ જરૂરી છે. ચાલો આપણે આજ રીતના આગળ પણ વાત કરીશું.
હા સારું.